નમસ્તે મજામાં.
હા તો આજનો આપડો ટોપિક ઉપર વાત કરીએ કે આજે એક ખુબ જ અ ઇન્ટરેસ્ટિંગ ટોપિક કહી શકાય કેમ કે હું રસ્તા ઉપરને વિચાર આવ્યો કે ઘણી બધી એવી નદીઓ છે કે અત્યારે ખુબ જ, હા, હા. જેમાં પણ અત્યારે તમને વાત કરીએ તો અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો એ સીઝનમાં ઘણી બધી એવી નદીઓ છે કે જેમાં કચરો હોય છે તો એ કચરાને સાફ કરવો આવશ્યક છે એમ. તો ઘણી બધી આપડી ભારત ની વાત કરીએ તો ભારતમાં એવી ઘણી બધી એવી નદીઓ છે કે જે તાની એક નદીઓને આપણે લોકમાતા નો દરજ્જો આપ્યો છે એવું કહી શકાય કેમ કે અ નદીઓ છે એ પોતાનું એક અભિન્ન અંગ કહી શકાય કે જેના મા માધ્યમથી જ આપણે જીવી શકીએ છીએ એટલે પાણી છે તે જ જળ જીવન છે એટલે પાણી વગર જીવવું આ દુનિયા માં શક્ય નથી તો વાત કરીએ કે આપડી ભારત ની અંદર ઘણી બધી એવી અ મોટી જે નદીઓ આવેલી છે એમાં વાત કરીએ તો ગંગા નદી છે એ ખુબ જ પવિત્ર નદી કહી શકાય કે જેમાં ઘણા બધા લોકો છે તે ગંગા નદી ના દર્શન કરવા માટે જતા હોય છે અને વાત કરીએ કે હવે ઘણી બધી એવી જે નદીઓ છે એમ કે જે યમુના છે ગંગા છે, સરસ્વતી છે સિંધુ છે, જેલમ છે, ચિનાબ છે, રાવી છે, બીપાસા છે સતલંજ નદી છે તો ઘણી બધી એવી જે નદીઓ છે જે અ ભગીરથી છે, અલખનંદા છે હ ઘણા બધા એવા જે નદીઓ છે જે એકબીજાને ભેગા થઈ અને એક પોતાનું એક આગવી ઓળખ ઉભી કરે છે અને એક નવી જે રચના કરતી હોય એ નદીઓની વાત કરીએ તો આપડી ગુજરાત માં પણ ઘણી બધી એવી પ્રસિદ્ધ નદીઓ છે કે જે અત્યારે ખુબ જ કહી શકાય. જેમ કે અત્યારે સાબરમતી ના છેડે તો ખુબ જ ગુજરાતની કહી શકાય કે ગુજરાત ની આપણી સૌથી લાંબી નદી હોય સાબરમતી નદી છે અને સૌથી મોટી નદી છે નર્મદા નદી. તો એ પ્રકારે કહી શકાય કે ખૂબ જ વિશાળ અ જથ્થામાં છે કે પાણી નું સંગ્રહ કરતી હોય છે તો તમે શું કેહેશો એના વિશે?
હ હા બરોબર છે આપડે નદી વિશે વાત કરીએ છે તો આપ સ્પેસફિક પેલા તો ભારતમાં સૌથી વધારે પવિત્ર નદી ગંગાને માનવામાં આવે છે. અને જ્યાં ગંગા છે તે તિબેટમાં જે કઈક ગ્લેશિયર છે બોખરા છો કરીને કઈક નહી ગં ગંગોત્રી ગ્લેશર છે. એમાંથી નીકળે છે ગંગા નદી ત્યાર પછી તે અ શું કેહેવાય કે લદ્દાખમાં લદ્દાખમાં અથવા હિમાચલ માંથી અ ભારતમાં એન્ટર થાય છે અને પાછી ભારતમાંથી અ અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં વહીને જતી રહે છે. ના ગંગા નદી નહી ઇ તો સિંધુ નદી આ. ગંગા નદી પાછી અ આ ઈન્ડિયામાં જ આવે છે અને ઇન્ડિયામાં તે અ સૌપથમ અ ભગીરથી નામે નીકળે છે, ગંગોત્રી. શર્માથી પછી જારે એને અ અ ઓલી નદી મળે છે, અલખનંદા નદી ત્યારે તે તેનું નામ ભગીરથમાંથી ગંગા નદી થઇ જાય છે. પછી તેને અલગ અલગ પ્રકારની અ ભગીરથી નદી જે છે એને અલખનદા મળે પેલા એને બીજી અલગ અલગ નદીઓ મળે છે. જ્યાં તે-ર-શું કહેવાય કે પેલું હ અ હું કેહેવાય કે બનાવે છે. જેમાં એને ગંગા નદીને અલકનંદા નદી અને એવી બધી બીજી નદીઓ પણ મળે છે. અને યમુના નદી પણ જે ઉત્ ત્તર પ્રદેશનું છે, તેનું અલ્લાહાબાદ જે છે, પ્રયાગરાજ હાલમાં પ્રયાગરાજ છે, પેલા એનું નામ ઉત્તર પ્રદેશ અ-અલ્હાબાદ હતું હાલમાં પ્રયાગરાજ છે. પછી એજ વિસ્તાર છે જે ત્યાં એને અ ગંગા નદીને યમુના અ ને સરસ્વતી આ નદી બને છે અને ત્યાં આ ત્રણેય નદીઓનો ત્રિવેણી સંગમ રચાય છે, અ ગંગા યમુના અને સરસ્વતી. ત્યાં દર બાર વર્ષે કુંભના મેળાનું પણ આયોજન થાય છે અને આ જે જગ્યા છે એ ઘણા બધા ધર્મોમાં પવિત્ર જગ્યા માનવામાં આવે છે અને આ જગ્યા ફરવાલાયક સ્થળોમાં પણ છે, એની બાજુમાં આજુબાજુમાં વારાણસી અને અયોધ્યા અને એવા બધા ધામો આવેલા છે જે પવિત્ર ધામો માનવામાં આવે છે, લોકો ત્યાં હરવા ફરવા માટે પણ જાય છે, પછી આપણે વાત કરીએ સિંધુ નદીની, તો સિંધુ નદી પણ ત્યાં તિબેટમાંથી જ બોખરા ચોખાટમાંથી નીકળે છે પછી લદાખમાં હ-હાં-અ પ્રવેશ કરી કરે છે, લદાખમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. પછી લદાખ અને લદાખમાં વહીને અફઘાનિસ્તાન થય અને પાકિસ્તાનમાં જતી રહી છે. પછી જે એની સહજ સહાયકારીઓ છે રાવિ, બિયાસ, સતલજ, ચિનાબ જેલોન આ બધી જે નદીઓ છે એ પણ ભારત માંથી જ નીકળે છે. અને પછી તે પાકિસ્તાનમાં જાય અને મેં પાંચે પાંચ નદીના જે નામ લીધા એ પાંચે પાંચ નદી બનીને અ સાથે ભેગી થઈ જાય છે અને એક પંચનાદ બનાવે છે અને પંચનાથ જે છે પાકિસ્ તાન માં એક જગ્યા છે અ મિથાનકોટ ત્યાં મિથાનકોટમાં જે પાંચેય નદીઓનો જે સમૂહ હોય છે તે એક સાથ તે અ જે નદી હતી સિંધુ નદી એને મળી જાય છે. અને આ રીતે જે રાવિ, બિયાસ અને ચિનાબ નદી જે છે એ અ હિમા ચલ પ્રદેશમાંથી નીકળે છે. ઝેલમ નદી જમ્મુ કાશ્મીરમાંથી નીકળે છે. અને સતલજ નદી છે તે જ્યાં હા જ થી ને આ સિંધુ નદી નીકળે છે એની અ પૂર્વ સાઈડ થી એક ઘાટ આવેલો છે રાક્ષસ તાલ કરીને અ ત્યાંથી ને આ સતલજ નદી નીકળે છે પછી ત્યાંથી ભારતમાં એન્ટર થઈ અને અ પાછી અ આગળ જતા જે આ નદી છે આપણે વાત કરતા હતા સિંધુ નદી સિંધુ નદી ને મળે છે. તો આ રીતે આખું એક તંત્ર હોય છે. તમારું શું કેવું છે?
બિલકુલ, બિલકુલ. તમે જેમ વાત કરી કે ઘણી બધી એવી નદીઓ છે કે જે પોતાના ભારત માં જે નીકરતી હોય અને અ બીજા ઘણા બધા એવા રાજ્યોમાં છે તે પોતે અમુક જે નદીઓ છે તે પોતે અ બંગાળ ખાડીમાં પોતાનો અંત કરતી હોય છે એટલે ધણી બધી એવી નદીઓ છે જે પોતાનો બંગાલી ખાડીમાં પોતેનો જે અંત કરતી હોય છે એ વાત કરી કે ભઈ સિંધુ નદી છે તો સિંધુ નદી નું અત્યારે જે નામ હતું સિંધુ નદી તો પહેલા પણ એનું સિંધુ ઉત્રી થી હિન્દુ ઉત્રી કરીને એને ઓળખવામાં આવતી હતી અને બીજી એવી નદીઓની વાત કરીએ તો સિંધુ પછી બીજી એવી જે નદીઓ છે જેમ કે સ સિંધુ પછી રાવી નદી તો રાવી નદી છે એને પહેલા ઈરાવતી નદી તરીકે ઓળખવામાં આવતી હતી અને જેનું બીજું નામ છે પુરુષ વણી આ પુરુષવતી તરીકે પણ રાવી નદીને છે તે ચોક્કસ પડે છે તે ઓળખવામાં આવતીતી અને બીજી નદીની વાત કરીએ તો અ બીજી નદીની વાત કરીએ તો હ સિંધુ, સતલુંજ અને રાવી નદી એ પછી વાત કરી તો બીપાસા નદી તો બિપાસા નદી છે તે વિતાસા નદી તરીકે વિતાાસતા નદી તરીકે એને ખુબ જ લોકપ્રિય તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ સિંધુ સતલુજ, રાવી, વિતશા હ પછી બીજી ઘણી બધી નદીઓ છે જેમ કે સિંધુ નદીને આપણેે અ ઈડસ નદી તરીકે પણ એક અ સ્વરૂપ આપવામાં આવ્યું છે કે જે આપડા ઉત્તરપ્રદેશ ખાતે એટલે કે જમ્મુ કાશ્મીરમાંથી અ માનસરોવર માંથી જે છે ને સિંધુ નદી છે તે છે નીકળતિ હોય છે. પછી બીજી નદી ની વાત કરે તો સતલજ નદી તો સતલજ નદી પણ મિત્રો જબુ કશ્મીર માં આવેલી છે, આ આ ભાખડા નાગર ડેમ ખાતે આવેલી છે અને એ પણ સતલજ નદી પણ એક પ્રકારે કહી શકાય કે તિબેટમાંથી એક નીકળતી જે નદી છે અને હ જે ય યમુના નદી છે તો યમુના નદી છે તો ગંગાની એક પ્રકારની સહાયક નદી છે તે કહી શકાય છે ગંગાની એક સહાયક નદી કહી શકાય છે એમ. પછી યમુના ની ઘણી બધી એવી સહાયક નદીઓ છે જેની વાત કરીએ તો ચંબલ છે, બેતવા છે, કેલ છે ચંબલ, બેટવા, કેમ તો એ બધી જે નદીઓની નામ મેં વાત કરી તો એ યમુના ની બધી જમણા કાંઠાની નદીઓની વાત કરી તી મેં. એ બધી યમુનાની જમણા કાંઠાની સહાયક નદીઓ કહી શકાય છે એમ. અને વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો આપડે જે ગં ગંગા નદી જે તો ગંગા નદી છે તે એક પ્રકારે પવિત્ર નદી કઈ શકાય લાંબી નદી પૂછે તો આપણે ગંગા નદી છે તેને હા દર્શાવી શકાતી હોય છે અને એવી ઘણી બધી એવી નદીઓ છે કે જે ભારા ભારતને એક આગવી ઓળખ ઊભી કરે છે અને પવિત્ર પવિત્ર દરજ્જો છે તે પૂરી પાડે છે અને આવનારા સમયમાં પણ ભારત દેશ એક પ્રકારે નવી ટેકનોલોજી નો વિકાસ કરી અને આગળ ને આગળ વધતું રહેવું જોઈએ આવનારા સમયમાં એ વસ્તુ પોસિબલ થશે તો એ વસ્તુ સારી ગણાશે તો પાછા એક નવા ટોપિક સાથે આપડે અ આગળ વધીશું અને આવનારા ભવિષ્યમાં પણ દરેક લોકોને આ નદીઓ વિશે લોકમાતા વિશે જ્ઞાન મળે એ ખાતરી આપ આપીએ છીએં અને આવનારા ચાલો પાછા મળીએ એક નવા ટોપિક સાથે ચાલો આવજો.